કેમ છો?
હા હું પણ મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું તમે કેમ છો?
હા હું પણ મજામાં આજે તો હા પાછી તોને કે સ્લીપિંગ વિષ માહિતી કહીએ આપ
હા બોલો
હા સ્લીપિંગ લેવું તો બઉ જરૂરી છે
હમ સ્લીપિંગના તો ખુબ બઉ જરૂરી છે
હા. એ શું થાય છે સારિરિક સારી ઊંઘ લેવાતી પછી આખો દિવસ ફ્રેશ થાય છે
હા બહન તમે રોજ પુરી ઝપલો છો
હા, હું તો લઉ છું.
હમ, રાત્રે મોબાઈલમાં જોતો જોતો ઊંઘમાં મોડું થઈ જાય છે ને.
હા, એજ તો સમસ્યા છે. સારીઓ લેવા સ્વાસ્થ્ય માટે કુછ જરૂરી છે.
હા, જો પણ એટલે મહત્ત્વની કેમ
હા, કારણ કે આપને ઊગીએ ત્યારે શરીર આરામ જ નથી કરતું. પણ પોતાની અંદર ની મરામત પણ કરે છે. મગજ દિવસભરની માહિતી ગોઠવે છે. અને શરીર ની બીજા દિવસ માટે તૈયાર કરે છે.
એટલે પૂરી જો જો ક્તિ સ સવારે તાજ લાગે છે કે
હા, બિલકુલ મન પ્રસન્ન રહે છે, કામમાં ધ્યાન વધે છે, અને થાક ઓછો લાગે છે.
અ મહિલાઓ માટે જોબ શા માટે વધારે જરૂરી છે?
કારણ કે મહિલાઓ ઘર, પરિવાર, બાળકો અને ઘણી જવાબદારીઓ નિભાવે છે. જો તેઓ પૂરી ઊંઘ ના લેવે, તો સ્વાસ્થ્ય પર બહુ અસર થ
ઓછી જુપ ઝૂપથી શું નુકસાન થાય?
એ બ શું નુકસાન થાય છે? ચીડિયાપણું પણ આવે છે. ભૂલ ના ભૂલ થાય છે, એમ કામમાં મન ના લાગે, રોગ પ્રતિકાર શક્તિ ઓછી થાય છે. અને બ્લડ પ્રેશર, ડાયબિટીસ, જેવી તકલીફ જોખમ વધી શકે છે.
હ, બાળકોમાં બાળકોને કેટલી ઝોપ જરૂરી હોય?
બાળકો માટે તો ખુબ જરૂરી છે. હ. એ ઉંમર અનુસાર અલગ-અલગ, પણ બાળકોની પૂરી ઊંધ મળવી જરૂરી છે. તેથી તેનો વિકાસ અને અભ્યાસ બંને સુધાર થાય છે.
અને વૃદ્ધ લોકોને?
તેમને પણ નિયમિત અને સતુષ્ટ જરૂરી છે. જેથી શરીર અને મન પ્રસન્ન રહે છે. એમ પણ તો જલ્દી છે, જેમ બાળકોને અસર રાત્રે સમય પર ભોજન કરવું, સુુંતા પેહલા મોબાઈલ અને ટીવી ઓછા જોવા, ચા-કોપી ના લેવો જોઈએ રાતના સમયમાં. એક જ સમય સુવાની આદત પાડવી, તો વેલા ઉઠવાનું સમય પડે છે સવારે.
હા, પ્રાર્થના અને ધ્યાનથી પણ ફાયદા થાય.
હા, પ્રાર્થના ને ધ્યાન થોડું વાચન મનને શાંત કરે છે. જેથી સારી સ્લીપ સારી આવે છે.
જો પૂરી જોપ લેવામાં આવે, તો શું ફેર ફેરફાર દેખાય?
ચહેરા પર તાજગી આવે, કામ કરવાની શક્તિ વધે. મન ખુશ રહે અને દિવસભર ઉર્જા રહે છે.
આજકાલ ઘણા ઘણા લોકો રાતો સુધી મોબાઈલ ચાલાવે છે ને.
ના એવું ના કરવો જોઈએ. સોશલ મીડિયાથી તો લ સમનેમાં ગજ રહે. આગો બ આ કરીવી મને કા મન એકાગ્ર કરે
મને તો લાગે છે કે હવે હવેથી હું રાત્રે વેલી સ સુઈ જઇસ.
હા, આ તો સારી આદત છે તારી. પેલાઓ પૂરી જુઓ હા પડીકડા સારી સ યોગ આપણ એના સારા ફાયદા છે.
આથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.
હા આ તો છે જ બિલકુલ સ્વસ્ત્થજીીવનુ રહસ્ય છે, સંતુલિત નિયમિત કસરત અને પૂરી ઊંધ લેવા માટે તો આ તો જરૂરી જ છે.
હા આજે તમે મને ઘણી સારી માહિતી આપી મને હા ખુબ આનંદ થયો.
હા. પેલા સુવો પૂરી સ્વસ્થ રહવો અને બીજાને પણ સ્વસ્થ રહેવાય. આ કઈ એ
હા જે ગઈ હતી ખુબ મજા આવી મને
હમ એ તો છે જ તમે પણ ટાઈમ બસ એક જ ટાઈમ ફટેુંની કરી.
હા હું પણ સવારે ઉઠાની આદત લગાડીશ અને રાત્રે ઓછું સુઈ જઈશ.
હ તને પણની યાદ જ જરૂરી છે. બાલ્પને એ પણ આ શું કે છે એમને પણ સીશ લગાવું જોઈએ.
હા એને પણછ લગાવું જોઈએ એમને પણ કું જોઈએ કે જલ્દી સુવાનું. હ કેમ કે આ બથાને જરૂરી છે ને સુવાનું.
હા સમય પર જમવું સમય પર સુ સવેરા વેલા ઉઠ થોડા વ્યાયામ કરવો અને દિવસભર સકારાત્મક રહે છે.
અને કેમ છે જલ્દી સૂએ છે તો આંખને પણ ત્રાસ કમી હોય છે.
હ એટલે જ ઓમ ફક્ત હા એટલે જ હું ફક્ત આરામ નથી પણ સ્વાસ્થ્ય નો આધાર છે.
હમ આપને સાત આઠ ઘંટા જોક લેવાવું જોઈએ.
હા ઊંઘ પૂરી ના થાય તો બીજા દિવસે શું અરસર પડે આ તમે જોયું છે. થાક લાગે કામમાં મન ન લાગે ચિડચીડા વધે ભૂલો થાય અને નાનાનીલિયામાં પણ તકલીફ પડે છે. હા એટલે તમે કારણ ઘણા લોકો હોઈ શકે વધારે ચિંતા મોબાઈલ નો વધુ ઉપયોગ મોડું
હા એ લોકો અ હ હા નાના નાના બાળકો એ ઘણ ટાઈમ મોબાઈલ દેખતા હોય અને એને ઊઘ નથી આવતી એના કરતા.
હા તે તમે એક ત કે પૂરીઓ લેવી જરૂરી છે પણ એક પ્રશ્ન છે. મોટા ભાગના લોકો જે છે એ ઊંઘ જ આવતી નથી. એમને શું છે મોબાઈલ જોવે છે એ ચિંતા કરે છે.
હા એની કરતા મોબાઈલ વગેરે હા મોબાઈલ વગેરે દૂર એક બે કલાક સુવના એક બે ઊંઘ આવે ઊંઘા કરવાના પહેલાં એક બે કલાક મોબાઈલ દૂર રાખવા જોઈએ કારણ વિચાર વિચાર પણ નથી કરો જોઈએ.
હા યાદ રાખજો જે વ્યક્તિ પુરી ઊંઘ લે છે એ વધારે સ્વસ્થ પ્રસન અને ઉર્જાન રહે છે.
અને થકાવ પણ નથી થાય છે એને.
હવે એ તો મને જ સમજાઈ ગયું કે સ્વસ્થ જીવન માટે ના પુરી ઊંઘ લેવો ખૂબ જરૂરી છે.
હા કારણ ઊંઘ લેવું જરૂરી છે કે રોગ વગેરે પણ નથી થતા એનાતે.
ઘણા આ વિચાર કરે છે કે સવારમાં પેલા ભણવું તો અભ્યાસ કરવાનું એવું તો નથી ચાલતું તો તમે રાતે જો ટાઈમ પર ઊંઘ જોઈ લેસું તો જ તમારી યાદશક્તિ વધશે ને
હા અને આપને બધાને સાત આઠ કલાક ઊંઘ લેવાની ગરજ હોય
હા તો જરૂરી છે તો જ તમારો તમે પેલા ઉઠવો તમે સ્થાન કરો તમે સ્વચ્છ કપડા પેરવો હા પણ તમારો દિવસ શરૂઆતમાં સારો જાય છે
હા કર એની કરતા એવું છે કે જો ઊંઘ જે સાત આઠ કલાક આપન ઊંઘ લેય તો ત્રણ કલાક આપ નુ શરીર કામ કરે છે અને ત્રણ કલાક
અ શરીર સુએ છે અને આપણા અંદરના અવયવ પણ સૂએ છે એની કરતાં સાત તે આઠ તાસ ઊંઘ લેવાની કલાક લે સાત કે આઠ કલાક લેવા ઊંઘ લેવાની જરૂરત છે બધા લોકોને
પુરી ઊડ લઈ અને સ્વસ્થ જીવન જીવે આ તો એમના બેનિફિટ બઉ ખરા છે
હા બઉ સારા છે એકદમ સાચું બોલ્યો
લેવાવું જોઈએ નાના કંત તો વૃદ્ધ કંતિ બઠા લોકો એ ઊંઘ લે ઊંઘ લેવાના સવય આ પાડવું જોઈએ
હા શરીર તંદુરુસ્ત રહે છે ત પરિભ્રમ સારું થાય છે મન પ્રસન્ન રહે છે એ દિવસભર કામ કરવાની શક્તિ રહે છે
હા એને એ પણ બધું છે
હા ખુબ મહત્વની સ્વસ્થ માતા પિતા અને ગૃહની આખા પરિવાર નો સ્વસ્થ રાખી શકે છે એટલે પોતાનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે
હા એ પણ સાચું છે ઊંઘ લેવાની ખુબ જ ગરજ હોય પણ આજકાલના લોકો ઊંઘ નથી લેતા ટીવી મોબાઈલ આ બધું સોશિયલ મીડિયા નો પ્રકાર છે
બલ ના કારણે ઊંઘ બગડે છે અને બીજા દિવસે થાક લાગે છે
હા એની કરતાં ઊંઘ વગેરે લવું જોઈએ ખૂબ ઊંઘ લેવાતી રોગ વગેરે પણ નઈ તે થતાં
હા પર સવાર માં ઉઠવો ભગવાન નું સ્મરણ કરવું પછી એક ગ્લાસ પાણી નીબુ પાણી થોડો સમય પ્રાર્થના ધ્યાન, યોગ અથવા વોક કરીએ તો પણ તમારો દિવસ સારો જાય છે
હા સારો જાય છે અને ઊંઘ પણ મસ્ત લાગે છે એનાથી
હા તો છે હવેથી તો હું નક્કી સમય પર સુઈશ અને સવારે તો વેલી ઉઠીશ તું પણ ટ્રાય કરજો એજ સાચી જીવન શૈલી છે
હા જલ્દી સુઇસ અને એસવારે પણ જલ્દી ઉઠી મને હા ચાલશે ફરી મળશું
હા ફરી બીજા ટોપિક પર વાત કરીએ
હા